હલો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે મજામે તમે કેમ છો
બસ મજામાં હમણાં તો બોહ બિઝી થઈ ગયા છો દેખાતા નથી વેકેશન બોહ ફરવા મળ્યું લાગે છે, વેકેશનમાં તમને
ગેસ. હમે ફરવા ગયા થ હમ ના ચોપાટી વગેરા હમે ફરવા કાલે ગયા થા
બરાબર અમે ફરીને આવ્યા જો અમે કચ્છ બાજુ ગયા હતા કચ્છમાં તો જોવા જેવું બોહ બધું છે અત્યારે કચ્છમાં ફરવાનું છે વાહિત રણ છે માંદવી બીચ છે આશાપુરા નું મંદિર છે પછી કાળો ડુંગર છે પૂજીયો ડુંગર છે પાકિસ્તાન ની સરહદ અમારે કચ્છમાંથી આગળ જાય ને એટલે દેખાય
સારું છે તમે એ રીતના ફરો છો ત હેલ્થ માટે બી સારું છે.
પડે કા તો ફરી લીધું હવે વેકેશન હોય વેકેશન જલદીપભાઈ આપણે છોકરાઓને તો લઈ જઈ શકતી નહીં વેકેશન સિવાય ફરવા જવાનું સ્કૂલ ને એવું ચાલુ હોય એટલે આપણે નીકળી જ ના શકીએ.
છોકરો કંટાલી
હા હા શું કરું ફરવા ગ્યાતા જોવો હજી હમણાં જ કેટલા બે ત્રણ દિવસ થઈને આવ્યા થાકી ગયા પણ ફરવાની મજા આવી ગરમી હતી કચ્છની તો ગરમી ઓમે બહુ હોય તમને ખબર જ હશે અત્યારે તો ગરમીના કેટલા બધાં
હા છે બહુ છે ગરમી તો બહુ છે. તમે શું ખાધું શું શું ખાધ ધું ત્યાં જઈને તમને
જો અમારે કચ્છમાં તો ઈ બાજુ બધે જાઈ ફરવા જાઈ એટલે તો દાબેલી કચ્છની વખણાય કચ્છના પકવાન વખણાય કચ્છના પેંડા વખ ખણાય બહુ બધી આઈ ટમુ એવી છે કે ત્યાં વખણાય હમ બહુ બધું અત્યારે તો શું પન
થેપલું તો તમારી સાથે લઈ જવાનું.
હો એ અમાર થેપલું, અથાણું, સુકી ભાજ જી દહીં એ તો અમે ક્યાંય ટ્રાવેલિંગ કરીને એટલે અમે અમારા જોડે હોય હોય ને હોય જ એ અમને ભાવે જ અને આ તો શું શું અત્યારે આ ગરમીની સીજન છે. છે એટલે બઉ બધું ખાવાનું ને એવું નો ભાવે બધું લિક્વિટ જ થી નાગલ પાણી છે, લીંબુ પાણી છે, સોડાને એવું બધું ચાલે અત્યારે તો
આમરસ વધારે.
હા એ હા અને બીચ ઉપર જાઈ એટલે તો વાંધો નો આવે ત્યાં તો તડકો બડકો નો લાગે દરિયો હોય એટલે સામે મજા આવે. ઠંડુ થાય એટલે પછી દરિયામાં નીકળી પછી થાક કીને ઘેન થઈ જાય આપડે હાલીએ નો સકી ચાલીએ નો શકી કારણ કે બે ત્રણ કલાક નાયા હોય. એટલે થાકી જઈ
થાકી જ જાય બરાબર છે. અમે બી કાલે ગયા અમે બી કાલે ગયાથા ફરવા માટે ચોપાટી ગયાતા અને નહરગઢે ત રાજસ્થાનના બહુ સારું લાગે છે ત્યાં જાવાનું.
હા સારાસ. હા, ના, ના અને આ જોવો વેકેશન સિવાય તો તમે ક્યાંય નીકળી જ ન શકો કારણ કે આપડા હસબન્ડ લોકોની જોબ ચાલુ હોય, અને છોકરાવની સ્કૂલ ચાલુ, એટલે નીકળાય જ નહીં. એક આ એવો મહિનો છે, ભલે ગરમી પડતી હોય જાજી, પણ આપડે ફરવા જાવું જોઈએ એમ નીકળી જવાય, ઈ આ સમયગાળો છે કે આપડે નીકળી શકી પછી તો આપણે બંધાઈ જાય, છોકરોય બંધાઈ જાય, હસબન્ડ લોકોય બંધાઈ જાય
પછી આપણને ભી કંટાળુ આવેહ ઘરમાં પળપળા શું કરે, ઘર શું કરે, ખાવાનું શું વાનું આસ કરવાનું છે તે
હા એજ છે, ના, ના ઈ જે અઠવાડિયું ભલે મલ્યું ઈ મલ્યું, અઠવાડિયુ એક ફરી લેવાનું. અને પછી અમારે તો હું, ત્યાં બાજુ ફરવા ગયા એમાં ઈ બાજુ બધું આવા જવાનું ને ઈ બધું છે, એટલે વાંધો નો આવે, ઈ સાઈડ નો રૂટ લઈ લો ને એટલે તમારે આરામથી અઠવાડિયુ નીકળી જાય કે તમારે લાંબુ કરવું હોય તો જ, એમાંય જો તમે કોઈ ફેમિલી સાથે ગયા હોય, કે ફ્રેન્ડ સર્કલ સાથે ગયા હોય, બસ કરીન ગયા હોય, તો-તો બહુ બધી મજા આવે તમે જોવા જો, જેટલું જોવો એટલું ઓછું છે કચ્છમાં તો તમારે. ફરવા જેવું છે, આ રોકાવા જેવું છે, બધ ધુઈ છે.
બધું જ છે, ના, હમે બી ગયા તા અમારે ફઈબા આવ્યા તા, દીદી આયવી તી ત્યારે બધા છોકરા ગયા તા. પછી એમને બઉુ સા બહુ મોમજ બહુ મજા આવે.
હા હા ગમે છોકરાઓ આવે એમ થાય કે ક્યાંક આપડા ઘરે આવ્યા હોય તો આપડે લઈને જાઇએ થાય મામા મામી ક્યાંક લઈ ગયા, કે ફઈબા ફુવા હોય, જે આપડે જે બનતા હોય સંબંધમાં થતું હોય એમ લઈ જાય ને તો છોકરા રાજી થાય, બિચારા જેમ કે હાસ ક્યાંક તો વેકેશનમાં ફર્યા અને એ લોકોને
સારું છે સારું છે બધાને, ફરવાનું ગમે છે, પણ આજે સ્થાને બધાને શું છે કે ગરમી લાગે બઉુ તડકો
હા હા ગરમી, અરે રાજસ્થાન એક નય અત્યારે હરેક જગ્યા ગરમી છે. તમે ગમે ત્યાં જશો તમને ક્યાંય એવું ફીલ નહી થાય કે અહીં ઠંડુ છે એમ, કારણ કે સીઝન જ એવી છે, ગરમી એટલે બધી જગ્યાએ તમે જાશો એટલે તમને ગરમી ફીલ થવાની જ. ખાવાની ખાવાની પણ શું કેહવાય કે આપડે ટ્રાવેલિંગ કર થોડીક ચાલવાનું હોય કે થોડીક કઈ રેવાનું હોય, તો આપણને તડકો કે ગરમી લાગે, બાકી તો શું આપણે ટ્રાવેલિંગ કરવાનું હોય તો બસ હોય કે કાર હોય કે, જેમાં હોય આપણે જે લઈને ગયા હોય એમાં બેસી એસી હોય એટલે વાંધો નો આવે. એવી બધી ગરમી નો લાગે, થોડીક વાર બાર નીકળી તો આપડે ગરમી લાગે બાકી તો ગરમી ની આપણે સહન કરવાની તાકાત તો હોય જ.
હોય જ છે તાકાત હોય છે, પછી આમ પણ ના પીવાનું પછી ઠંડી ઠંડી કેરીની છાસ પી
છાસ પીવાની, કેરીનો રસ ખાવાનો કચ્છની કેસર કેરી ખાવાની કચ્છની તો અમે કેરી હણે એટલે બધી કેરી તમે ખાવ એટલે બહુ ત્યાંની કેરી બવ ફેમસ, અમારે હા બવ ફેમસ. તમે એનું એક ફળ જોવો, એક કેરીમાંથી આરામ થી બે જણા જમી કેટલી મોટી કેરી આવે કચ્છની બો સરસ હા બો સરસ અને આપડે કોઈ સુધારી કરી જમવાવામાં લઈ ને તો આપણને એમ નહી કે એમાં ખાંડ નાખવી પડશે ખાટી છે, કઈ નહી તમે એમ નેમ ખાઈ શકો. એટલી મીઠી આવે હા મીઠી કેસર કેરી આવે અને ત્યાં સુું કે બધું આજુબાજુમાં બધા ગામડાઓય એટલે કેરી ઓના ખેતરો ને બધા ઝાડ ને બધા ત જો ફરવાની એ મજા આવી બાજુ જવાની
સારું તો તમે પ્લેન અમે પ્લેન કરવાના જ છે, ત્યાં આવ
એ ને હા જજો જો જાવે ને તો તમે જો પેલા માંડવી જા જો પછી હુંરાપુરા માતમણ મંદિર આ તમે જોઈ જશે ને આશાપુરા કચ્છનું આ જેઠાલાલ ની તારક મહેતા ગુલ દિવસ નધ જોયું એ લોકો બી આખી ટીમ કચ્છમાં આવી ગયા સ પુરા માતાજી નું મંદિર કવાય હા પછી માંડવી બીચ કેવાય ભુજીઓ ડુંગર કહેવાય ત્યાંથી પાકિસ્તાન ની સરરદ દેખાય છે. નજીક જ થાય. હા. પછી જેસલતોરલ ની સમાધિ છે, એ જે ઓલી જેસલતોરલ સમાધિ છે ને કહેવાય છે ને કે ઈ બે સમાધિ તો બહું એક આ છેડીયા થી ને એક આ છેડેથી ધીમે-ધીમે-ધીમે ખસડી-ખસડી ભેગી થાય છે.
અ થાય છે, મારે જોવાનું છે, હમણા નથી જોયું મારે જોવાનું છે બધું પણ અમે શું છે, કે હવે ફ્રી નથી થ મ ના વર્કિંગ છે, તો પછી ફ્રી નથી. થવાના અમના આફ્ટર વેકેશન જ થાય છે, અમે બધા હં
હા સાચું. પછી ઓલી તમે ઓલી અમિતાભ બચ્ચનની એડવડાઈસ જોશે, જોઈ હશે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એ હશે ને એડવડાઈઝ જોઈ છે ને અમારા, હા, અમાર કચ્છમાં વ્હાઈટ રણ છે, વ્હાઈટ રણ છે, વ્હાઈટ ડસ્ટ આવે ને, ડસ્ટ, હા. ડસ્ટ, ઈ વ્હાઈટ છે આખું, તમ જોઓ ને ઈ આખી ચાંદની આખું વ્હાઈટ જ છે, એટ એને રાત જવો ને એટલે એનો આખો નજારો તમને અલગ દેખાય. બહું સરસ જોવા જેવું છે, અને જોવા જેવું ફરવા જેવું ફરવા લાયક બીજું બધું શું હવા આપડે એટલી લાગી જાય, લાગી જાય, લાગી જાય અને ના ફરવા જાય ને તો એક વાર તો શું છે બધા ફ્રેન્ડ સર્કલ જોડે જાયને તો આપણને મજા આવે, કે ના-ના હાલો ક્યાંક વયા જાય, વેકેશન સરસ રીતે, ભલે અઠવાડિયું તો અઠવાડિયું.
ખાવાનુંય બધાન બધા સા વધારે મજા આવે છે, નીકલાતા બીજા એકબીજા એકબીજા સાથે તમે ખાઈ શકો છો. હા, સારું છે-સારું છે. ચા જવાના માટે તો તમે ફરવા શકો, ફરવા જઈ શકો, બધા જગે
કરી શકી ને તો, બરાબર છે. એટલે જ ને. ને ફરવા જાવ તમે જવાનું હોય તે દિવ મને ફોન કરજો હું તમને કહીશ દીજે. કેટલાય જગ્યા ફરવા જવું ખાવા પીવાનું બી ત્યાં બઉ બધુ ફેમસ છે તમે જોશો કરશો ને.
કરશું પ્લાન, કરશું, બધા સાથે પ્લાન કરશું, પછી અમારી વેકેશન આવી ગઈ છે હમણા.
હા હવે તો જોવ વેકેશન ખુલવાનો ટાઈમ થઈ ગયો છે, હવે તો કે છે પણ હવે આ ગરમી ના લીધે વેકેશન લંબાવવાનું છે એ હવે રામ જાણે શું કરશે. થાશે કે નહીં, અઢાર જૂન નું કયે છે. અઢાર જૂન કયે છે પણ
ફસ્ટ જુલાઈના થશે અહીંયા તો, અહીંયા નથી. ન ફ જુલાઈ માં થશે એમ.
તો તો સારું કેવ, એવું છે તો તો સારું કેવું ના ના અમારે તો અહં
ા છેમ વેકેશનની અહીંયા તો.
કેટલી છે બેન. તમે જોઓ તો ખરા ત્રાહી મામ પોકારી જવાય છે. કોઈ એવું નથી, ક્યાંય અત્યારે રાત પડીને તોઈ નીચે સોસાયટીમાં બેસવાય નથી આવતું કે નથી કોઈ ડોકાતું, હાલવા ચાલ બધાનું
બધા ન બંધ છે અમને તો બધા ન જ બંધ છે.
અને કરવા જેવું જ નથી એટલેને બહુ ગરમી છેને ગરમીના લીધે માણસને અત્યારે તબિયત ખરાબ થઈ જાય છે.
પણ માણસને બધાને છાસ પીવાની કમ્પલસરી છે છાસ ન પીએ તો પછી. તમને અંદર બહ ભપારું લાગે અંદર તમારી બોડી હીટ કરે.
થોડી મુસરબત પીવો નાિલ પાણી પીવો. બધું તમે કરો થાય ને તો તમારું મેળ થઈ જાય બરાબર નો, બાકી જો તમે અત્યારે ધ્યાન ન રાખો તો
ગુજરાતી ખાવાનું તો વેસેસા ભ સારું હોય. આપણા તો.
હા સારું જ હોય છે ગુજરાતી તો તમે ખાવ કઈ નાખો. દરબાર ખાઈ લો તો તમારે.
ખાઈ લો તમારો પેટ ભરાઈ જાય તમાર, પછી આમળસ પી લો પછી આમળસ પી લો તો પછી અડધોસે વધારે ભેટ. બરો
હા અત્યારે તો સીજન છે એ ભાઈ એ તો તમારે પીવો જ પડે. તમે ખાધુ નો હાલે દી એના વગડનો
હમ્મ. સારું છે, સારું છે.
કાણ કે મમ્મીઓ ખાલી થઈ ગઈ એટલે મોઢું બગડી જાય ઓ બેટા બીજી લઈ આવશું આપડે ઈ કે
હજી આપો મને હજી હજી આપો. મા છોકરો બી એમ જ કે મારુ વન વાકી કમ્પ્લીટ થઈ જાય કે પછી મને હજી આપ તો મન હજી આમરસ જોઈએ છે, મને હજી આપો મને છાસ જોઈએ છે, મને હજી છાસ આપો, પહી છાસ અને દહીં તો હું જોઈ છે મારા છોકરા ને બઉ
હા તો સારું-સારું એટલું ખાય ન એના હેલ્થ માટે સારું છે અને આ સીઝન પ્રમાણેના ફ્રૂટ તમારે એને ખવડાવવા
આ તો બધા ફ્રૂટ ખાય છે તો બધા ફ્રૂટ ખાય છે મેંગો બધાય વધારે તો મેંગો સ ખાય છે, મેંગો મેંગો હાપુસ
હા એટલે ઈ નાના ઈ સારું છે ખાય ને એટલે વાંધો નહીં આવ એ ખાય પીવે ને તો છોકરાય સારું ને એન ઘ ને એના માટે ય સારું છે અત્યારે.
અને સ અ એને વધારે તો કેરી-કેરી-કેરી કાંદા બવ ગમે છે કેરી કાંદા કર વાનું અમે ગોળ ના ગોળ નાખીને પછી ચાટ જેવી બનાવી દેવાનું પછ છીએ ડેલી આને ગો કેરી કાંદ જ જોવે છે.
સલાડ અ શું કે સલાડ અમે ઈ સલાડ બનાવી જેમાં અ થોડુંક કાચી કેરી એમાં થોડુંક મરચું ને મીઠું ને ગોળ નાખીને અ ડુંગળી, હા ડુંગળી નાખીને કરી દઈ મસાલો કરી હા.
કરી સાથે અને તમે કેરી કાંદા ખાઓ મજ બધાને અને પછી ઠંડી-ઠંડી પછી ઠંડી-ઠંડી છાસ. લેવાની બાત
હા ઈના ઉપર તમે આ કેરીનું સલાડ ખાવ ને કાચી કેરીઓ
ચાલો પછી મીલ પછી કર પછી મલીસ પછી કરીશું ના જય શ્રી ક્રષ્ણ જય શ્રી ક્રષ્ણ, હા.